હલો.
હલો. હલો.
હલો.
શુંભ સાંજ.
હલો.
શુભ સાંજ.
શુભ સાંજ.
હમ્મ.
અમારે કામ હતું.
હા-હા બોલો-બોલો.
અ મારે બાસ્કેટબોલનો ઓફિસિયલ કરવા જવાનું છે તો થોડા રુલ. જાણવા હતા કે કેમનું થાય.
સારું-સારું. તો તમે પેલા કદી ક્યારે બાસ્કેટબોલમાં ઓફિસિયલ કર્યું છે તમે.
ના ઓફિશિયલ તો નથી કર્યું પણ રમી છું ખરા.
તમે ક્યાં સુધી રમ્યા છો?
અમે હું તો કોલેજમાં બેસ ઝોન મારી છે. નેશનલ લેવલ સુધી.
ઓકે. નેશનલ લેવલ સુધી તમે કઈ પોઝિશન પર રમો છો? બાસ્કેટબોલમાં.
એવું તો નક્કી ના હોય, પણ જો હાઈટ છે એટલે મને હિરો સોંપે છે.
હીરો એટલે કઈ પોઝિશન કેવાય એને?
હિરો પોઝિશન એટલે હવે... સમજાવું
ફોરવર્ડ હોય કે બેકવર્ડ હોય હીરો પોઝીશન. ઝીરો, ઝીરો પોઝિશન પર ખેલાડી જે રમતો હોય એ ડિફેન્સ માટે હોય કે ઓફેન્સ માટે.
ઓફેન્સ માટે.
કઈ રીતે?
તમે જ કહો.
ઓફેન્સ માટેના હોય ડિફેન્સ માટે હોય ખેલાડી કેમકે જે બાસ્કેટને અ રોકતા કવર કરે એને ઝીરો પોઝિશન કેહવાય ઓફેન્સમાં જે રમે
એને જે બાસ્કેટ મારા વારા હોય એ ઓફેન્સ હોય. સેન્ટર ફોર્ટી ફાઈવ ડિગ્રી તમે જે પાછ ળ ઝીરો પર હોય. એ ડિફેન્સિપ પ્લેયર કેહવાય જે રિંગમાં બાસ્કેટ જતા રોકે. સારું સારું. તમે તો નોલેજ છે થોડું ઘણું તો આપડે હવે ઓફિસિયલ માટે હા તમારે શું પ્રશ્ન છે? ઓફિસિયલ માટે.
ઓફિશયલ માટે તો પહેલા એવું જાણવુંતું કે ફાઉલ કયા-કયા આવે.
ફાઉલ ટોટલ ત્રણસો ને વીસ ફાઉલ આવે બાસ્ કેટ બોલમાં રૂલ્સ એમ. હા, તો કુલ ત્રણસો ને વીસ નોંધાયેલા રૂલ્સ છે. બાસ્કેટબોલમાં એમાંથી આપડા ગુજરાત કે ફીબામાં લગભગ એકસો છપ્પન માન્ય ગણાય છે.
એટલે ત્રણસો વીસમાંથી એકસો છપ્પન માન્ય ગણાય.
હમ.
બરોબર. કયા કયા રૂલસ છે?
બેઝિક રૂલ્સ છે, એડવાન્સ રૂલ્સ છે. આપણા ગુજરાતમાં બેઝિક રૂલ્સ પ્રમાણે ટુર્નામેન્ટ રમાય છે, જે ફીબાના રૂલ્સ હોય. એ પ્રમાણે. હવે, એમાં પહેલા પેહલા સાઈન લેંગ્વેજ હેથી થાય. બાસ્કેટબોલમાં
બરોબર.
એના માટે બાસ્કેટબોલ માટે, એક ઓફિશિયલ વિસલ જોઈએ. જે ડોલ્ફિન વિસલ કહેવાય છે. જેનો સાઉન્ડ મેક્સિમમ રેન્જમાં આવતો હોય, એવી ના કે દસ વીસ વાળી જે દુકાનમાં મળે એવી-
જેને રિસલ પણ અલગથી આવે એમ.
હા, સ્પેશિયલ ડિસલ આપે. જો તમારી પાસેના હોય, તો મારી પાસેથી તમે લઈ શકો છો?
સારું.
સારું સારું.
ઓકે તો. હા હા હા તો પેલા પેલા એકસો છપ્પન રૂલ્સ આવે એમાંથી પેલો નિયમ છે જે છે એ રેફરીની રનિંગ પોઝિશન આવે. સ્ટેન્ડિંગ પોઝિશન આવે જ્યારે ગેમ સ્ટાર્ટ થાય. તો રેફરી હમેશા ટેબલ ની અપોઝિટ સાઈડ થી જંપ બોલ કરાવે છે કઈ સાઈડ થી ટેબલની ઓપોઝિટ થાય કેમ કે ટેબલને દેખ હા ટેબલ ની બાજુથી કરાવે. તો કયા ટીમે કયો જમ્પબોલ કલેક્ટ કર્યો એ આપણને ખબર પડે. નઇ એટલે હંમેશા જયારે રેફરી જમ્પબોલ કરાવે તો એટલું ધ્યાનમાં રાખવાનું કે ટેબલની સામેની સાઈડથી જમ બોલ થાય જમ્પ બોલ કરાવતી વખતે પોઝિશન એવી જોવાની કે બંને પ્લેયર નજીક હોવા જોઈએ. બોલ હંમેશા સ્પેસિફિક હાઈટ સુધી ઉછાડવાનો. આવે વધારે ઊંચો ઉછાળવાથી. હા વધારે હાઈટમાં ઉછાળવાથી જમબોલ માન્ય ગણાય. નહી એની એની લેન્થ હંમેશા પ્લેયરના હાથ ઉપર હાથ હોય સ્ટેન્ડિંગ પોઝિશનમાં એનાથી સેજ ઉપર બોલ ઉછળવો જોઈએ તો એ માન્ય જમબોલ કેવાય.
ગણાય.
પછી.
જમ્બોલ કરાયા પછી જે ટીમે જમ્બોલ કલેક્ટ કર્યો એની બાજુની એની ઓપોઝિટ ટીમને. પેલા ક્વાર્ટર પછી પાસ મળે છે.
જે જંપ બોલ કલેક્ટ કર્યો એની ઓપોઝિટ ટીમ
એટલે એક કોટર પછી પાસ દેવાનો બરોબર
જયારે વિસલ વાગે જયારે પાસ આવે ત્યારે જમ્બોલ જેને કલેક્ટ કર્યો હોય એની અપોઝિટ ટીમને પાસ મળે
બરોબર.
ધારો કે અ ટીમે જમબોલ કલેક્ટ કર્યો તો બ ટીમને
પાસ મળે બરોબર.
આ વાત થઈ બેઝિક જંપ બોલની
હા.
જમ્પ બોલ કરાયા પછી જયારે રેફરી એક અપ એકસે એક ટીમને ડિફે ચેક કરતો હોય તો બીજો રેફરી બીજી ટીમની પોઝિશન ચેક કરતો હોય.
એટલે એક ગેમમાં બે રેફરી જોઈએ.
હા હંમેશા એક ગેમમાં બે ઓફિશિયલ વિસલ મારવા વાળા અને ત્રણ ટેબલ જોઈએ ત્રણ જોઈએ.
અને બે ઓફિસિયલ.
હ કુલ પાંચની ટીમ હોય એમાં જે બે ટેબલ પર હોય એક સ્કોરશીટ લખ એક કલોક ટાઈમ જોવે અને એક કેટલાક કોની પાસે પાસે કોને કયો મળ્યો એ
બરોબર.
એમ કરીને કુલ પાંચ જનની ટીમ હોય.
હા હમ.
પાંચરે. અને એમાં સ્વચ થતા વારા ફરતી બે રેફરી વિશલમાં બે રેફરી પછી બીજા રેફરી. હા એવી રીતે. હોય એ બેઝિક નિયમ તો આપણા ગુજરાતમાં ચાલતો
હમ.
રેફરીનની રેફરીન બા
હમ બરોબર.
હવે કરીએ વાત આપડે ફઉલની તો જેમ બોલ કરયા પછી એક રેફરી ઓફેન્સ પોઝિશન જોતો હોય એક રેફરી ડિફેન્સ પોઝિશન જોતો હોય. એવું જ અ ટીમ જયારે બોલ લઈને જાય છે તો એક રેફરી અ ટીમ નું જે બોલ લઈને જાય છે. એની એની પર નજર હોય અને બીજા એપરીની બ ટીમને ડિફેન્સ પર નજર હોય.
બરોબર.
બંનેની નજર એવી રીતે હોય. સેમ જ રીતે એક રેફરી જયારે બ ટીમ બોલ લઈને જાય તો એક રેફરી બ ટીમને જો એક રેફરી અ ટીમને જો
હવે એમાં કેવું હોય કે એક રેફરી અ રાઈટ સાઈડ જમણી બાજુના‌. આખા કોર્નર કવર કરતો હોય તો બીજો રેફરી ડાી બાજુ નો કોર્નર વ કરે છે એ આખો ખૂણો જ્યા સુધી પોલ આવે સેન્ટર બા બોનો તા ઇ સુધી કવર કરવાનો આવે છે આ કો... થી લઈને બીજી બાજુના બોર્ડના.. અ એના ખૂણા સુધી રેફરીને જોવાનું ખુણા થી આગળ પણ સેન્ટર લાઈન સુધી જવું પડે.
બરોબર.
ત્યાંથી બાસ્કેટ ગયા પછી પાસ લે ને... ત્યાં સુધી જોવા જવું પડે. એવી જ રીતે બંને રેફરીને અલગ અલગ એરિયા ડિવાઈડ કરેલો હોય.
બરોબર એમની રેન્જ આપેલી છે ને કેટલા વિસ્તાર થી આટલા વિસ્તાર...
હા આટલા વિસ્તારથી આટલા વિસ્તારમાં કવર કરવું પડે. હવે બેઝિક પાઉલ ની વાત કરીએ રનિંગ કુસિંગ... જંપબોલ અ વાયોલેસન... અ અનનોન મુમેન્ટ...
ડબલ કેરી.. અને અ વગેરે જેવા અલગ અલગ ફાઉલ.... હોય છે ટાઈમિંગની વાત.... કરીએ તો હાફ કો ક્લિયર કર્યા પછી ચોવીસ સેકન્ડમાં બાસ્કેટ મારવાનો આવે છે.
કોર્ટને પાસ કર્યા પછી ચોવીસ સેકન્ડ નો બાસ્કેટ થવો જ જોઈએ.
હમ અ ટીમ એમને અ.. તો સામે વાળી ટીમને પાસ મળી જાય.
જય ઓકે.
ફીબા નો નિયમ જે ઇન્ડિયા ટીમ જ્યારે રિપ્રેઝન્ટ કરે ત્યારે આ... ક્લોક સિસ્ટમ હોય છે જે ક્લોક બાસ્કેટ જે... પોલ હોય એની ઉપર લગાવી લો.
હોય છે. બરાબર. હવે કુલ ટાઈમ કેટલો હોય છે? આખી ગેમ નો...
ચાલીસ મિનિટનો હોય એક કોટા દસ મિનીટનો હોય.
એટલે દસ મિનિટ નો ચાલીસ મિનિટ નો ગેમ એટલે... ટોટલ ચાર ક્વાર્ટર આવતા હશે ને?
અને વચ્ચે બ્રેક મળે કે નહી?
મળે.
હાફ.
હાફ ટાઈમ પડે વિધાઉટ દસ મિનિટના બે ક્વાટર પતે પછી બ્રેક હોય જેમાં એક... બે થી ત્રણ મિનિટ નો બ્રેક હોય છે. અલગ અલગ નિયમ રીતે અલગ અલગ ટાઈમિંગ ગોઠવેલા...
આખી મેચમાં ટોટલી એક ટીમને પાંચ... અ ટાઈમ આઉટ મળે જ આખી ગેમની...
એટલે આપડે પાંચ વખત... ટાઈમ આઉટ લઈ શકીએ પાંચ થી વધારે લેવા હોય તો લેવાય...
ના લેવાય તો માન્ય ગણાય નહી આપે જ નહી.
હમ... બરોબર તમે ક્યારે આવી રીતે ઓફિસિયલ કર્યું છે?
હા.
કઈ જકે.
મેં ખાસ એવી લોકલ ટુર્નામેન્ટમાં ઓફિશિયલ કરેલ છે.
સરાર ઓકે.
ધારો કે લોકલ ટુર્નામેન્ટો બધી જ નડિયાદ જિલ્લા ખેડા જિલ્લામાં થાય છે.
હમ.
આણંદ જિલ્લામાં થાય છે તેમાં આવનાર સમયમાં એસજી એફઆઈ ની
હમ.
અંદર ફોટીન. સેવન્ટીન અને નાઇીન ની પણ ટુર્નામેન્ટ આવે છે ત્યાં આગળ પણ રેફરી કરીશ
ઠીક તમારે કરવા જવાનું છે એમ.
હા હા મારે કરવાનું છે.
હા.
કદાચ તમને પણ જાણ થઈ હશે એના માટે
ના થઈ છે એટલે ફોન કર્યો હતો.
ઓહ અચ્છા.
સારું તારે કશો બીજું કોઈ પ્રોબ્લેમ હશે તો પછી ફોન કરીશ
સારું સારું તમે જાણ કરી શકો છો મને ફોન કરી શકો છો ગમે ત્યારે.
થકય જાણકારી માટે થેન્ક યુ ધન્યવાદ આભાર